કેમ છો.
મજામાં તમે કેમ છો?
મજા મજા મારે પણ.
હા શું કરો છો હમડે?
હા.
શું કરો છો હમણાં તમે.
કઈ નઈ ન બેેશી રેલા.
બીજા અ અને તમે કેમ અ તમે કઈ એટલે હું તમને કતો હતો તમે કોલેજ જાઓ છો?
હા જાયે ને કોલેજ ચાલુ.
ચાલુ છે.
હા ચાલુ.
હા મને મેસેજ પણ ની કર્યો.
મને ખબર નઈ હવે. કાલ થી આવી જાજો ની.
હા ચાલો કાલથી આવું ને તમે હમણા કઈ પાર્ટ ટામ જોબ પણ કરો છો?
ના ના જોબ તો ના. ઘરે ને હું તો હોસ્ટેલ માં રહું.
હા હોસ્ટેલમાં રહો છો ને હોસ્ટેલમાં એટલે કેવું છે હોસ્ટેલમાં.
હોસ્ટેલમાં હવે રહ્યા કરીએ હવે અહીંયા.
હા ખાવા પીવાનું સારું અંદર આપે છે.
આપે હવે ચાલ્યા કરે મીડિયમ હવે જમવાનું એમ તો.
ઘરે કેમ છે મમ્મી પપ્પા.
બધા મજામાં તમારે કેમ છે બધા. હમ કોલેજમાં હવે કાલ થી તો આવશે ને તમે.
હા તો કોલેજમાં કેટલું બધું ચાલી રહ્યું લેક્ચર.
થોડુંક જ હવે હણાં તો થોડુંક ચલાવેલું છે.
કયા કયા સર લેક્ચર લેવા આવે કયા કયા બધા સર ટીચર આવે.
એ બધા આવે હવે.
હા તમે એસવાયમાં પાસ થઈ ગયા? તમારા જોડે ખબર એક સુમિત કરીને છોકરા આવતો હતો તમારો ફ્રેન્ડ.
હા હા.
તે આવે કે નહીં આવે.
તે નહી આવે હમણાં.
કેમ.
તે જોબ કરતોશે.
એટલે કેમ આ તો છેલ્લું કોલેજ નું ટીવાય છે તે એ ભણી લેવાનું હતું. ને હમણે જોબ કરવા ગયો.
ખબર નઈ હવે એ એજ જાણે હવે
હા.
એ હવે પરીક્ષા એક્ઝામ આપવા જ આવશે.
હા જરા ઘરની પરિસ્થિતિ પણ નથી કે હમડે.
હા એવું લાગે.
હા તે ઈ પણ બનવામાં હોશિયાર છે.
હા હોશિયાર શે.
હા પેલા હા મેં બી પાસ જ છું.
હા.
એ પેલા આર હમ્મ હુ કે?
હમ તો આવતો હશે કોલેજમાં. એ ફેલ થયેલો છે.
કેટલા મા?
એ તણમાં કેટી લાગેલી છે એને.
એ તો દર વખતે ફેલ જ જેવા થઇ જતો છે.
એ ખબર નઈ હુ કરેએ હવે.
હા એને લાગે લેક્ચર આપડે ભરાવા પડશે. સાથે મળીને ભણવા બેહાળવા પડશે આપડે.
હા એવું જ કરવા પડશે હવે શું કે બીજુ?
ઈ તમે પ્રવાસ ફરવા ગયા કે નહી ગયા આ વખતે?
પ્રવાસ તો ગેલા હતા ને દેવમોગરા.
હા ફરી આવ્યા તમે હે ને.
હા.
હા. હું પણ એ ગયો હતો.
ક્યા?
વિલસન હીલ ને અહીંયા ગેટ ઓફ ઇન્ડિયા.
બરાબર મજા આયવી હશે ને?
મજા આવી બહું મજા આવી ને શિવાજી પાર્ક પણ ગયો હતો.
કોણ કોણ ગેલા તમે?
મેં છે મારો ફ્રેન્ડ છે બોલો મારા હાથે ફરતો છે ખબર?
કોણ?
બધા ને જઈ
હા હા હા.
એ છે અને પછી એક બીજો ફ્રેન્ડ છે. રોનક કરીને તે એ બધા એટલે સાથે એક ગ્રુપ બનાવીને ગયા હતા.
હા અમે પણ ઘરબાજી ના બધા મળીને ગેલા.
હા. હ મેં કઈ કેતો હતો બધું જે લેક્ચર એટલે જે જે બધું ચલાવલય ત મને મોકલી આપજો વોટ્સઅપ કરજો તમે હા કેમ કે મેં આવ્યા નથી બધા બાપા હારું હજુ હું. પણ બુક પણ નથી તૈયાર કઈરી ને બધી બુક લેવાની બાકી જ છે તો બુક પણ લઈ લેવા કાલે
હા કાલે આપડે આવો ની કોલેજમાં મલિએ પછી
અને સબ્જેક્ટ કયા કયા લીધા તીવાય માં
સબ્જેક્ટ બી એ ઓડિટગ અકાઉન્ટન્ટ સ્ટેટ પછી બીજું ઇંગ્લિશ
આટલા જ સબ્જેક્ટ છે આ વખતે.
છ સ
હ છે ને એ કેમ કે નવું સબ્જેક્ટ આવે છે બીઆરએફ કરીને
હા બીઆરએફ પણ
બધા કે બહુ હાર્ડ આવે
માં તો હવે થિયરી જ જેવું આવતું છે
થિયરી જ છે
હમ
તો દાખલા વાળા કેટલા સબ્જેક્ટ છે
દાખલા વાલા બે છે અકાઉન્ટ અકાઉન્ટ સિક્સ ને સ્ટેટ
હા
બીજા બધામાં થિયરી છે
હા કઈ નઈ હું પણ કાલ થી આવું ને જોઈએ કેવું છે
હા
હા તમે કેન્ટીન માં જાવ છે કે ની કોલેજમાં
કેન્ટીન માં કોઈ કોઈ દિવસ જાયે
કાલે જઈશું આપડે બંને મળીને સમોસા ખાઈએ
સમોસા વડાપાઉં
હા ને પેલું ખબર આપડા કોલેજ સામે એક નર્સિંગ કોલેજ બનતી છે
હા ફાર્માસી વારી
હા કેટલી સરસ છે
હ બોવ મસ્ત એડમિશન આ વર્ષેથી શરુ થઈ જશે
હા
એડમિશન આ વર્ષ થી શરૂ
એડમિશન એટલે આ વર્ષથી શરૂ થઈ જશે બની ગઈ કોલેજ? આપડું પાર્કિંગ એટલે હતું તે તૂટી ગયેલું હશે કે આખું આપડું પાર્કિંગ હતું ગાડીનું
હા એ આપડે પેલું બધે ગાડીને એવું મૂકે તે હવે આ બાજુ ને મુકવા કે બીજા સાઈડ
હા આ વખતે તમે પછી આપડી કોલેજમાં રમત હશે તેમાં તમે આવશો ને રમવા માટે
હા હા આવશું ને
હા આપડે સાથે મળીને ટીમ બનાઇ ને જઈશું
હમ
તમારા શું વિચાર છે
એમાં તો કઈ કઈ રમતો રાખે
છે પછી ફૂટબોલ છે હોકી છે ક્રિકેટ છે પછી ચેસ છે પછી જુડો જુડો ગેમ આવે તે ને એને હું કે એક પેલું બોલ લઈને દોડ તેને શું કે હારું જ કે
હોકી
ના હોકી નહી અરે પેલું બોલ પકડીને દોડવાનું આ તમા રે મોટું ફૂટબોલ એવું આવે બોલ
ખબર નહી
રકબી કે રકાબી કે હું કઈ એવી ગેમ છે ને
ખબર નહી એ તો હવે
હા તે પણ આવશે
હા આપણે વિ એન એસ સી પર જઈશું યુનિવર્સિટી હા તા સ્વિમિંગ પુલ પણ છે.
બરાબર તમે ગયેલા
હા મેં ગેલો તમને તમે આવે જ નહી તે મેં તમને કેમ ચાલો ચાલો
અરે પણ હવે હું કેમ હવે તમને
હા
તમે કઈ રમત રમેલા હતા
મે હોક્કી રમેલો છે પછી કેરમ બી રમતો હોકી રમવા માટે મને તે વધારે ગમે એટલે મેં હોકી રમવા ગેલો
યુનિવર્સિટીમાં
હા
સી એમ મેડલ આપેલું હશે.
એમાં તો જીતે તો આ આપણી કોલેજની ટીમ તો હજુ તો બરાબર તૈયાર જ નહી થાય બધા કોલેજ બરાબર પ્રેક્ટિસ કરીને આવે તો આપડી કોલેજ ની ટીમ તો હારી જ જતી
અરે બરોબર
બે ચાર માણસ રમતા હોય તેમાં હું રમતા હોય ને બા મા બીજો મારે એક ફ્રેન્ડ છે તેનથી ગેમ થોડી સાચાવાય બધાએ
હા બધાએ સરખું સરખું રમ
હા બ ના હાંબે વાળી ટીમ તો બધા જ પ્રેક્ટિસ કરે ને બરાબર ટીમ બનાઈને આવે બધા જ પ્લેયર તગડા તગડા હોય એટલે તો હા
હવે તો શું છે
હા આ વર્ષે તો આપડે બરાબર ટીમ બનાવીને જાઈએ
હમ્મ
હા પેલા સુમિત ને ભી લઈ લે જે
હા સુમિત ને હ લઈએ ને આપણે
હા હ ત બરાબર ટીમ બને
હા
કામ તો આખી જિંદગી ભર કર્યા જ કરવાનું છે એ તો થાયા કરશે પેલા પયણી લેવાનું હા. ને પછી બીઆરએફ લેક્ચર કોણ લઈ તો.
બીઆરએફ ફેમાંગી મેમ.
હેમાંગી મેમ
હા અને બીએ તે મુલ્લાસર લેય.
હા એ તો આપડા લેતા તે જ ટી એસ વાયમાં. હા કઈ નઈ સારું એક જ પાછા સર ટીચર છે એટલે ભણવામાં મજા આવસે.
હા આપડામાં સર્ટિફિકેટ ના ભી ચાલુ થય ગેલા છે.
ચાલુ થઈ ગેલા છે એમાં કોણ ભણાવા આવે પેલા વાળી મેમ કે બીજી મેમ આવે.
ની ની હવે બીજી છે નવી.
નવી છે.
હમ ભણાવે એમ તો સારું
હા મજા આવે કે એમાં પછી
આવે એમ તો
એસ વાય માંથી તે બહું મજા લેતી કે હા મજા પણ બહુ કરાવતી
હા
હા હ પેલો ગાડી લેવાનો છે અરમ એમ કેતો હતો ન્યુ બાઈક
કઈ ખબર નહિ મન તો કઈ નથી કીધું
મને કેતા હતો એને કાલે પૂછજો ને મારા સાથે આવશે ત્યારે
હા કઈ નહિ ચાલને પૂછી લેસુ હ નહી નહી
તો પહિ મને પછુસે
હા જમી લીધું
હા હવે જમવાનું બાકી જ છું તમે જઈમાં કે
બાકી બાકી અમારે છ થી સાત નો ટાઈમ છે
હા હમણા તો ચાઇ પિવાનો ટાઈમ છે
હમ નાસ્તા બરાબર હા હા કોલેજમાં મલિએ
હા